હા
હા
હલો
હા મિત્રો અવાજ આવે છે ને તો અમારા કોલેજ માંથી ટોપિકો આપેલા છે તો તેના વિશે આપણે કંઈક માહિતી જોતી હતી તો શું તમે મને જણાવી શકશો ટોપિક આપલું પર્યાવરણ અને પ્રદૂષણ
હા. આપી શકો આપી શકો મળશે મળશે બધું મળશે જાણવા મળશે બધું તો તો આપડણે પ્રદૂષણ વિશે વાત કરીએ તો હાલના સમયમાં આપણે જોઈએ જ કે કેટલું પ્રદુષણ થતું છે કેટલું પ્રદુષણ લીધે કેટલી ગરમી વધેરે અત્યારે ને નવવું તવવુ
હ હ તમને જનાવ કે પ્રદુશ અને એટલે ગરમીને એવું બધું વધે છે. તમારી વાત તો સાચી છે. હા આપણે જોય કે પોલ્યુશન ના બી કેટલા બધા પ્રકાર હોય છે જેમ કે સાઉન્ડ પોલ્યુશન નોઈસ પોલ્યુશન જેમ કેહેવાય છે. તેમજ અન્ય વાયુ પોલ્યસન તેનાથી કેટલી બધી અસરો જોવા મળ આવે છે જેમ કે આપણે જોઈએ કે કેટલી બધી વાહનોના કારણે આજે પ્રદૂષણ એટલું બધું ફેલી છે કે આપણે જોઈએ તો આપણા વિસ્તારમાં કેટલા બધા આ પ્રદૂષણના કારણે બીમારી થતી જોવા મળે છે શું તમે તમારા વિસ્તારમાં આવું કંઈ આ પ્રદૂષણના લીધે કંઈ નુકસાન થયું એવું કંઈક જણાવી શકો.
હા હા જણી શકો જણાવી શકો જેમ કે અમારા વિસ્તારમાં કેમ ત સુધી તો આપડે વાયુ પ્રદુષણ વધારે વધારે થતું છે તેમાંઆ ઝાડવા વધારે કપાયા કરે તેના લીધે વધ વાયુદૂ થ કર પ્લાિક વધા ર થ કર એનાથી હું એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી છે એટલે એ લોકોને કેન્સર નહી એવું તે બધી બહુ બધી બીમારી થતી છે.
હા તમારી વાત તો સાચી છે પોલ્યુશન ના લીધે આ બધી બીમારીઓ સર્જા છે હું જણાવું કે અમારા વિસ્તારમાં પોલ્યુશન ના કારણે આજે કેટલાક લોકો યુવા પેઢીમાં તે લોકોનું મૃત્યુ ને એવું બધું જોવા મળે છે. એનું કારણ તો પોલ્યુશન જ કહી શકાય એમ જોઈ ને તો પોલ્યુશન કેટલી બધી ગંદકીઓ ફેલાવે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય પરંતુ તે યોગ્ય ડસ્ટબિનમાં એવું નથી નાખતા આ પોલ્યુશનમાં ગણી શકાય તેના થીક એટલો બધો ધુમાડો ફેલાયને આખા મોસ્ટ ઓફલી સિટીમાં જોવા જઈએ તો પ્રદૂષણનો વધારે ભાગ જોવા મળે ગામડામાં જઈએ તો ગામડામાં ખેતીને એવ બધો એટલે એનાથી એટલું બધું પ્રદૂષણ ના થાય તેથી ગામડાના વ્યક્તિ લોકો સ્વસ્થ રહેને પ્રદૂષણ મોસ્ટલી શહેરોમાં જોવા મળે છે શહેરોમાં આટલી બધી બીમારીઓ સર્જાય કે હોસ્પિટલમાં એ લોકોને જવું જ પડે ને આ પ્રદૂષણને રોકવા માટે અનેક સરકાર લોકોએ ઉપયોગ કરેલા હોય કે ડસ્ટબિનમાં કચરું નાખવ અને કંઈક ગંદકી ના કરવી ચોકસાઈ રાખવી સ્વચ્છતા રાખવી છતાંય એ લોકો કંઈક એ પોતાની રીતે કાળજી ન લેતા તેથી આ પ્રદૂષણનો ફેલાવો થઈ શકાય હતા આ પ્રદૂષણને રોકવા માટે તો પહેલે પોતે વ્યક્તિગત પોતે રીતે આ આપણે કાળજી લે તેથી કંઈક પ્રદૂષણને રોકી શકાય જો આપણે પોતે જના એવી કંઈ ચોકસાઈ ના રાખીને આપણે સમાજને રાખવું જોઈએ તે થવાનું મુશ્કેલ જ ગણાય તેથી જો આપણે પોતાની રીતે કઈક પોતે ચોકસાઈ રાખે તો આપું સમાજ ન ચોકસાઈ થઈ શકે અને આ પ્રદુષણ અટકઈ શકે શું મિત્રો તમે જણાવ શકશો કે તમારા ગામડામાં ચો કશહી ન કઇક ચાલી રહ્યું છે.
હા મિત્રો તમે કીધું તેમ તમારી વાત એકદમ બરાબર જ છે તો તમે શું કીધું. હલો.
હા મિત્ર અવાજ આવે છે.
શું કીધું તમે સવાલ શું પૂછ્યું
તમારા વિસ્તારમાં કઈ ચોકસાઈ વિશે કેવી કઈ માહિતી આપતા હશે ને કઈક.
હા આપે ને જેમ કે, હમણે સ્કૂલ છે પંચાયત છે એવી બધી ઘણી બધી જગ્યા પર એવા પોસ્ટર લગાડેલા રહે કે એવું કઈ એમ ચિત્ર પાડીલવા કે, ગોવન્ંદ્ર કે ભગાવો સ્વચ્છતા અપનાવો એવું બહ બધું એવું ચીપકાવેલું ર કે દોરેલું રહે, તેનાથી શું લોકો જોઈને જાગૃત થઈ શકે કે ગંદકી નહી કરવી, એનાથી બાળકો મોટા વડીલો બધા જોઈને એનાથી એ જાગૃત થાયને પછી એ લોકો પોતાનામાં એ બદલાવ લાવે એમ પછી સ્વચ્છતા અપનાવે.
એકમ તદ્દન સાચું છે, આ પોસ્ટર વગેરે એડવર્ટાઈઝ આપ ને, એનાથી કેટલી બધી સ્વચ્છતા બી જોવા મળે છે, પરંતુ સ્કૂલમાં એવું હોયક છવીસમી જાન્યુઆરીને દિવસે કઈક, મોટા મોટા નેતાઓ સ્વતા રાખવી તેથી, પરંતુ એ લોકો નથી રાખતા કે, પ્લાસ્ટિકને એવ ઉપયોગ કરે છે એ લોકો, યોગ્ય ડબિન એ નાખતા એ લોકો ભાષણ આપે એનું કઈ અર્થ ના રહેેતો તમે શું કેહે છો તમારે સ્કૂલ માં એવ કઈક બનાવ બન્યો કે સ્કૂલમાં?
હ બ ઘણી વખત બન્યું છે, કે મોટા મોટા લોકો આવીને ભાષણ આપતા હોય છે પોતે ચોકસાઈ નથી રાખતા, પોતે ગમે ત્યાં ગંદકી અપનાવતા હોય છે ને ગમે ત્યાં કચરો લાગતા હોય છે, ને ભાષા આપતા હોય છે. ને બહુ બધું બહુ બધા એવા લોકો છે, જે મોટી મોટી વાતો કરે પણ કઈ નથી કરતા. તો બીજું તો સ્વચ્છતા આપણેે રાખવાની બહ જ જરૂરત છે મેન તો આપણા શરીરની સ્વચ્છતા રાખવાની જરૂર છે. જો આપણે સ્વચ્છ આપણે પોતે અંદરથી સ્વચ્છ રહીશું તો, આપણે બહારથી સ્વચ્છ રા રાખી શકી
હા મિત્ર, તમે કીધું કે ચોકસાઈ રાખવી અવશ્ય જરૂરી છે, એમ જોઈ ને તો કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય વિદ્યાર્થીઓ, તો એ લોકોને બાળપણ માંથી લોકોના શિક્ષકો દ્વારા શીખામન આપવા આવે છે કે તમારે કેવી રીતે તે ચોકસાઈ રાખી પ્રદુષણ ના ફેલા છે, તે લોકોની મીન્સ કે હોસ્ટેલની આજુબાજુ, લોકોને એવું, સાવચેતીથી રાખે છે કે પ્રદૂષણને આગળ ના વધારે તેથી એ લોકોને, એ લોકોને ફળ મળ તો હોય જેમ કે ચોકસાઈ રાખવાથી એ લોકોને શરીર, કંઈ બીમારી વગેરે ના ફેલાય, એમ રિઝલ્ટ બી આવતા હોય છે, શું તમે જણાવી શકશો કે, તમારા વિસ્તારમાં હોસ્પિટલ વગેરે હોય તેમાં ચોકસાઈ હોય કે એ ગંધ જોવા મળ્યું તને?
હાત્ર તમે ક તો એ વાત તી તો વિસ્તારમાં બધી હોસ્પિટલો છે, કેમ આરોગ્ય વાળાગ્ય સ્થળો છે, તે સ્વચ્છતા તો જોવા મળે પણ એવી બધી, પગથિયાઓ દેખાય કે ક્યાં વીમ ગુટકાા ખાઈને તૂકતા હોય છે, તેનાથી પ્રદુષણ થાય તેનાથી મતલબ એકમ ત્યાથી એકદમ એટલે બીમાર વ્યક્તિઓને વધારે બીમારી થઈ શકે તેનાથી, એવું બધું ઘણું બધું થાય છે અમારા બી વિસ્તારમાં.
હા મિત્ર, તમે જણાવ્યું કે હોસ્પિટલમાં કઈ સ્વચ્છ નથી રાખતા, તેના કારણે જે બીમારી વ્યક્તિ હોય ને જો તંબાકુ ખાઈને જો આવતા હોય પેશન્ટ એ લોકો, તંબાકુ ખાઈને વગેરે ખૂનામાં થૂકતાય, તેથી કેટલી બધી અસાર થઈ શકે બીમાર વ્યક્તિને, એના માટે બી કેટલાક રૂલ્સ હોય છતાં એ લોકો માનતા નથી, ને ડોક્ટર જણાવ્યા છતાં કેટલા પોસ્ટર મારેલા કે, અહી સિગરેટ ફૂકવું નહીં, તંબાકુ ખાઈને થુંકવું નહીં, એટલા બધા નોટિસ હોવા સાથે એ એ લોકો કરે છે કે માણસને નુકસાન થાય છે છતાંય એવું કેમ કરતા હશે કઈ તમે જેનાઇ શકો?
હા તમારી વાત તદ્દન સાચી છે, આજની હાલની અમારા આપડી પેઢીમાં, નાના નાના બાળક લઈને બધા જ, સિગરેટ ફૂકતા હોય છે, જેનાથી પોતે સમ સમજે છે કે એનાથી નુકસાન છે છતાં પી છે. એ લોકો પોતાના શરીર નુ નુકસાન કરે છે, એ લોકો જાણી નથી શકતા કે અમે એનાથી શું કરીએ કેમકે, એ લોકોને ખબર કે આ ધીરે ધીરે નુકસાન કરે છે, છતાં તે સિગરેટ, કે દારૂ ગાંજાવું પીછે લોકોને સુધારવાનું
હા મિત્ર તમે કીધું કે નાનલા નાનલા એ લોકોની ઉંમરના હોસાતા એ સિગરેટ વગેરે પી છે, એ લોકોને એમ તો બાળપણમાં એના માતા પિતા ની જવાબદારી હોય છે, કે એ લોકોની કાળજી રાખવી અ વ્યસન કરવામાં બધે રોકવાની માગ માતા પિતા એ જેવા એ લોકોને પાડ્યા હશે તેવા એ લોકોને કાર્ય દેખાય છે, તો એ લોકોને મે જવાબદારી કહું તો માતા પિતા એ રાખવી જોઈએ, કે સારા લક્ષણ આપવા જેઈએ એ યુવા પેઢીમાં એટલે, જેમ એની ઉંમર થતી જાય એને અઘરું બન જાય એને સંભાળવા એટલે, બાળપણમાં જો આપણે એને સ્વચ્છતા વિશે પ્રદૂષણ વિશે કંઈક માહિતી આપીએ તો એને આગળ તો આપલા પેઢીમાં કામ આવે એનું નામ બગાડ ના થાય. એના માટે આપણે સ્વચ્છતા પ્રદૂષણ વિશે જેમ બાળપણમાં પે માહિતી આપવી ખૂબ જ અગત્યની છે, અને પ્રદૂષણની વાત કરીએ, તો પ્રદૂષણ આજે વિશ્વમાં એટલું બધું વધી રહ્યું છે કે, અનેક વાયુ જરાય ફેલતાય કેટલું નુકસાન થાય છે કે લોકોને બીમારી બી એ વધી જાય છે. હોસ્પિટલમાં જવું જ પડે. ને ઓક્સિજન વ જે કોરોના કોવિડ નાઈનટીમાં એટલો બધો સીઝનમાં ઘટાડો જોવા મળ્યો કે કેટલા નું મૃત્યુ થયો. તેથી આ મુશ લ્યોનું રી તેટલુંક અ આવે સે. તો તમારી માહિતી આપવા માટે ખુબ ખુબ આભાર માનું સું.